હેલો, કેમ છો, તમે?
હેલો
હા, ભાઈ કેમ છો, તમે?
હા, ઓકે કેમ છો, બધા બધા માજામાં ને?
હા, ભાઈ મજામાં અને બસ આ બધું તમારા તમારા સ્વાસ્થ્ય વિશે . છિટકાાવવા નથી તો તમને હું કોલ કર્યો.
હલો હા કે હ
હા ભાઈ બસ મજામાંને તમારા સાથે સ્વસ્થ્યની જરાક વાતચીત કરવાની છે તો તમને કોલ કરી્યો છે.
તોપરા વા
હલોલો.
હા ભાઈ.
હલો અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે.
હા.
તમારી સાથે જક સ્વસ્થ્ય વિશે વાતચીત કરવાની તો તમે જરાક માહિતી આપો.
હમણાં આજકાલ સ્ માં ગડબડ ભર્યો કેમ કે હમણાં અમારા આુભાઈ પ્રુષણ ન પ્રમાણ ખુબ જ વધી ગયું છે જેના કારણે જેના કારણે આ સ્વાસ્થ્ય એમાં ખુબ જ ગડબડ છે આબોહવામાં ફેરફાર થવાના કારણે પણ ઘણી બધી પેલું આવે છે એટલે તે પણ ખુબ ધ્યાન રાખવું જોઈએ અને સ્વાસ્થ્ય પણ ખુબ ધ્યાન રાખવું જોઈએ.
હા ભાઈ સાચી વાત છે કારણ કે લોકો પ્રદુષણ એટલું કરે છે જેના કારણે ઘણી બધી બીમારીઓ ઉદભવ થાય છે અને લોકો પ્રદુષણ એટલું બધું કરે છે કે પાણી માને મ કચરો નાખી દે છે. તો બલોું કચરો નાખવાથી જીવજંતુ ઉદભવ થાય છે. જેમ કે મચ્છરો અને જેના કારણે મનુષ્યને મેલેરિયા ડેન્ગ્યુ વગેરે એ બધી ઘણી બધી પ્રકારની બીમારીઓ થાય છે અને લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે તો લોકો એ ધ્યાન રાખવું જોઈએ અને પાણી જો ખરાબ હશે આપડે બેસો તો આપણું સ્વાથ્ય બગર છે એટલે આપણે આજુ- બાજુ પ્રદુષણ ઓછું કરવું જોઈએ જેથી કારણે લોકો જાગૃત થાય અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે પણ એટલો મોટો કચરો કરે છે કે ન પૂછવા ડબિન આપેલ હોવા છતાં પણ લોકો રસ્તામાં ફે ર છે તો લોકોએ આ બધી વસ્તુની કાળજી લેવી જોઈએ કારણ કે આપણે જ આપણી તેનું ધ્યાન ન રાખો તો કોણ રાખશે. અને તમને ખબર જ છે કે લોકો બ ઘરનું ખાવાનું છોડીને બહારનું ખાવાનું વધારે ખાય છે. તો એ વસ્તુને લોકોએ ટાળવું જ જોઈએ કારણ કે જરૂરત હોય ત્યારે જ લોકોએ બહારનું ખાવાનું ખાવું જ જોઈએ. કારણ કે તમને ખબર છે કે બહારનું ખાવાનું કેવું ખરાબ હોય છે મતલબ કે લોકો એકને એક ટલનો ટીલનો ઘણી વખત ઉપયોગ કરે છે તો આપણે એવો જોવું જોઈએ અને ખાવાનું ટાળવું જોઈએ. જયારે જરૂર હોય ત્યારે જ બહારનું ખાવાનું ખાવું જ જોઈએ. અને તમને ખબર છે કે ખાવાનું કેટલું શુદ્ધ અને હેલ્ધ હોય છે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય ઘણું સારું રહે છે. અને ખાવામાં ઘણા બધા પ્રકારના ફ્રૂટ હોય વેજીટેબલ હોય છે એનો આપો ઉપયોગ કરવો જોઈએ. તમારું શું કેવું છે આ બાબત?
હા મારું બી એજ માનવું છે કે બધા બહાર ન તરેલું અને તેલ વાળું વસ્તુ ગમે તેવું ખાય છે અને કસરત ને એવું ન કરે એટલે દરરોજ યોગા ને એવું જોએ તે હેલ્થ સારી રહે સમય ડોક્ટર પર ચેકઅપ કરવું જોઈએ ડોક્ટર ચેકઅપ નહીં કરાવે તો આપણને કઈ બીમારી છે તેની ખબર પડે અને એ પ્રકારની ગો પણ લેવી જોઈ એટલે હેલ્થ ખુબ જ સારી રાખો જોઈ હેલ્થમાં આપણે તમે કીધું તેમ બહાર નું તળે કે ગમે તેવું હાઈજીન ખાવાનું ના લીધે પણ એવું થાય છે. એટલે તે ઓછું ખાવા જોઈએ અને ઘેરનું વધુ વધારે ખાવા જોઈએ દાળ ને એવું વધારે ખાવા જોઈએ હેલ્ધી ફ્રૂટ ખાવા છે કાજુ બદામ ખાવા જોઈએ. અન્ય ઘણી બધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેથી આપડી હેલ્થ સારી રહે અને આપણે ગમે તે એવું વ્યસન પણ ન કરવું જોઈએ જેમ કે ભય વિમલ ગુટકા અને ગાંજા વગેરે વગેરે એવા ને એવું ઉપયોગ કરે છે તેના લીધે હેલ્થ ખુબ જ અને ખરાબ બને છે આલ્કોહોલ નો ઉપયોગ કરવો જોઈએ નહીં અને તેના લીધે હેલ્થ પણ બગડે છે. એટલે આપણે હેલ્થ સારી રાખવી જોઈએ જેના કારણે આપણે સારું આપણે વેજીિટેબલ વધારે ખાવા જોઈએ અને આપણે ઓછું ખાવા જવાનુ બહાર નું તળેલું ને પાણી પુરીને એવું ઓછું ખાવા છે જેના લીધે આપણ સ્વાસ્થ્ય સારું રહે અને અને આપણે ઠંડુ પણ ઓછું ખાવા જોઈએ અને જેના લ આપણે શરદી તાવ કે એવું બધું ના આવે તે ખુબ જ જરૂરી છે કે આપણે એ આપણને ઘણા બધા રોગ થઈ જાય છે એટલે આપણે ગમે તેવું ખાવું ના જોઈએ.
હ હા ભાઈ સાચી વાત છે, તમે જેમ કીધું કે વિમલ ગુટખા તમાકુ સિગરેટ અને ડા જે વસ્તુ નું સેવન ન કરવો જોઈએ, પણ આજના જમાનામાં લોકો નાનાથી નાના છોકરાઓ પણ એનું સેવન કરે જેથી કારણે એ લોકોના ફેફસા અને એમાં ઘણા બધા પ્રશ્નો. ની બીમારી જેવું થાય છે, તમને ખબર છે, સિગરેટ પીવા છે, ફેફસાં ખરાબ થાય છે, અને તમાકુ કેવું ખાવાથી. થી કેન્સર જેવી બીમારી થાય છે એ વસ્તુ પર લખેલું જ હોય છે કે આ વસ્તુ હાનિકારક છે. તે છતાં પણ લોકો એનો ઉપયોગ કરે છે જેના કારણે એ લોકોના સ્વાસ્થ્ય પર પછી અસર પડે છે. તો લોકોએ આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ અને એનું સેવન ન કરવું જોઈએ. અને તમને ખબર જ છે. કે સ્વાસ્થ્ય કરવા સ્વાસ્થ્ય સારા કામ માટે તમે કેટડું ટાઈમ લો યોગા કરવા પડે જીમ જવું પડે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવું જોઈએ અને રોજે રોજ ટાઈમ પર ઉઠવું જોઈએ સૂર્ય નમસ્કારારે એ બધી ચીજ વસ્તુની પ્રક્રિયા કરવી જોઈએ. અને સારો એવો ખોરાક ખાાવો જોઈએ જેથી કરીને આપણું સ્વાસ્થ્ય ઘણું સારું રહે. જયારે બીમાર પડે ત્યારે હોસ્પિટલમાં જાય ત્યારે લોકોએ માસ્ક લગાવીને જવું જોઈએ જેથી કારણે આપણી બીમારી કોઈ બીજાને ના લાગે અને બીજાની બીમારી આપણને ના લાગે. અને પાણીને હંમેશા ઉકાળીને અથવા તો આ પાણી પીવું જોઈએ. કારણ કે પાણી બહુ ગંદુ આવે છે જેથી કારણે આ વસ્તુને ધ્યાનમાં રાખવો જોઈએ. અને તમને ખબર જ જે કે ઘણી બધી ફેક્ટરીઓ છે, જે પોતાનો ગંદું એવો ધુમાડો અને ગંદું એવું પાણી તે. વાતાવરણમાં છોડી રહી છે, તો આ બધી વસ્તુ પર સરકારે ધ્યાન રાખવું જોઈએ, અને કડક કાયદાઓ બનાવ જોઈએ, જેથી કરીને બીજા મનુષ્યો જીવન પર અસર ના પડે. અને તમને ખબર જ છે, કે આ હમણાં તાપ ઉપડી રહ્યો છે, જેના કારણે લોકોએ ટોપી પહેરીને અથવા તો કંઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને બહાર નીકળવો જોઈએ, જેથી કારણે આપણને લૂ ન લાગે અને લુર જો લાગી જાય તો માણસને સ્વસ્થ. ઘણી અસર પહોંચાડે છે, અને તમારું જયારે સ્વાસ્થ્ય ખરાબ હોય ત્યારે તમે શું કરો છો, મતલબ મતલબ દવાખાને જાવં છો, કે પછી ઘરે ઘરેલું નુસ્ખો અપનાવું જેમ કે કાળા અને બધું વગેરે. બનાવીને ઘરેલ નુસ્ખાનો ઉપયોગ કરો છો.
નહી અમે હમણાં તો હોસ્પિટલમાં જ પેલા વેદ પર નેવા જતા હતા. અને તે તેમાં વેલું સારું ન થતો હતો, ભગત પીસીને એવું પણ જાતા હતા પણ તે હવે એવું. આજના જમાના મને જગ જગ્યા પર તામાન વધી ગયો છે. અને કચરા અને પ્રુણ વધી છે જેના કારણે આપણને ઘણી એવી અસુવિધાજનક પેલું લાગે એ આપણે તો એવું જ કરવું જોઈએ કે જેના કારણે આપણે સ્વસ્થ રહે અને સારા રહે અને પછી ડોક્ટર પાસે જવું જોઈએ કે ભગત પીછાય કે એવું ઉપ જવું જોઈએ નહીં જેના લીધે આપણને. ખરખું ખબર પડે કે આપણે શું કરવું જોઈએ છે આ. આપણે ડોક્ટર પર જાય તો સાચી સલાહ આપે જો આપણે ડોક્ટર પર ન જાય તો આપણને ગમે તેવું જ કહી દે છે કે તમને શું થયેલું છે એટલે આપણને ખબર ના પડે કે આપણે ડોક્ટર ડોક્ટર પાસે જાય તો જ ઈલાજ ખબર પડે પેલા અમારા ગામમાં ની સુવિધા ન હતી પછી અમે ધીરે ધીરે પછી ડોક્ટર આવ્યા ખાનગી હોસ્પિટલ આવી સરકારી હોસ્પિટલ આવી પણ અમારે તો ખાનગી હોસ્પિટલ જ સારી લાગે છે કેમ કે સરકારી હોસ્પિટલમાં પેલા એ લોકો ઈલાજ ન કરે અને તેઓ સમયસર ગોળી નો આપે જેના લીધે તે ખૂબ જ મગજમારી પડે છે અને તે એટલે અમે ખાનગી હોસ્પિટલો વધુ જ અને તે ખૂબ જરૂરી છે કે ખાનગી હોસ્પિટલમાં સમયસર આપને ચેક ચેકઅપ કરી આપે ગોળી આપે એટલે હોસ્પિટલમાં જવું જોઈએ સ્વાસ્થ્ય પણ સુધારવું જોઈએ તમે કીધું એમ જીમ જાવું જોઈએ અને અને હવાર ના પોરમાં રનિંગ કરવું જોઈએ સ્વિમિંગ કરવું જોઈએ એટલે ઘણી બધી આપણા સ્વાસ્થ્ય સુધરી શકે છે.
હા ભાઈ સાચી વાત અમારી કે સરકારી હોસ્પિટલમાં ઝડપી ઈલાજ નથી થતું તો સરક આના પર કડક નિયમ અપ્લાય કરવો જોઈએ જેથી કરીને જે જરૂરતમંદ હો જે પૈસા ન ભરી શકે તો તે લોકો સરકારી દવાખામાં જાય છે ને તો પછી કે તે લોકોને જ્યારે બીમાર હશે ને જરૂરત પ્રમાણમાં એ તં સુવિધા ન મળશે તો પછી એ લોકોનું જીવન. માં ઘણી બધી પ્રોબ્લેમ આવશે તો લોકોએ આ વસ્તુને ધ્યાનમાં રાખવું જોઈએ તમે તમને ખબર જ છે કે આપણે જ્યારે ક બહાર જઈએ છીએ તો લુ લાગી જાય છે તો તેના માટે આપ. આપણે ઘરમાં સારો એવો ખોરાક ખાવો જોઈએમ જેમ કે છશ છે દહીં છે. પછી ઘણા બધા પ્રકારની એવું સારી વસ્તુ જેમકે નારિયલ પાણી છે આ બધું વસ્તુનું સેવન કરવો જોઈએ અને ખાવાનામાં તો તમને ખબર જ છે કે ગરમીમાં આપણે પપીતા છે પછી જે ઘણા બધા ડ્રાયફ્રૂટ છે જે ગરમ પડે છે તો આપડણે એ બધું ન સેવન ઓછો કરવો જોઈએ બ. માં અને આઈસક્રીમ છે. પછી જે આપણાને શરીરમાં ઠંડક આપે છે તે બધી વસ્તુઓ આપણે સેવન કરવું જોઈએ છે. તમને ખબર જ છે કે કેરી ખાવાથી આપણો વજન વધે છે તો કેરીનો પણ આપણેો ઉપયોગ ઓછો કરવો જોઈએ છે. જે કરી ને આપણું વજન ન વધે અને આપણને આગળ જતા કોઈ પણ પ્રકારની સુવિધા કઈ પણ પ્રકારની આપણા ને પ્રોબ્લેમ ના આવે તો તમને ખબર જ છે કે આપણા જે હમણે ચોમાસુ આવી રહ્યું છે તો લોકોએ પોતાના ઘરમાં જ રહેવું જોઈએ અને ગમે ત્યાં જાય તો આવી ને તમારે હાથ પગ ધોવા જોઈએ કારણ કે ચોમાસામાં બહુ ગંદુ પાણી હોય છે અને તમને ખબર છે કે જરાક પણ આપણે ભીનાઈ છીએ તો આપણને કઈ પણ પ્રકારની બીમારી તરત લાગી જાય છે તો આપણે કશે ય આપણે હંમેશા અલર્ટ રહેવું જોઈએ આપણે બહાર જઈએ ત્યારે છત્રી અથવા તો રૈનકોટ આ બે સુવિધા આપડા ને મળી છે તે આપણે સાથે લઈને જ જવું જોઈએ અને સર સરકારની ઘણી એવી યોજના છે જેમ કે આયુષ્યમાન કાર્ડા મહાકાર્ડ તો આપણે એનો ઉપયોગ કરવો જ જોઈએ જેમ કે આપણાને કેટલા બધા પૈસા મળે છે તેમાંથી તો ઘણા બધા હોસ્પિટલમાં એવું હોય છે કે લોકો એના પૂરા પૈસા કમાવા માટે તો અમથા અમથા ઘણા બધા આપણા માં બીમારી બતાવે છે તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ અને આપણે ચકિત રહેવું જોઈએ તો ચાલો ભાઈ આપડે મળીએ આગળ પણ આવી રીતે આપડે ની ઘણી બધી વાતો કરીશું